હલોો અવાજ આવે છે
હોવે
શું કરો છો.
બસ ભાઈ હાલ તો ઘરે જ છું.
તો ફોન કેમ કર્યો.
પણ તો બસ ઈચ્છા થઈ ગઈ એટલે ફોન કરી લીધો એક થોડું કામ હતું ઘર બનાવ ઘર બનાવવું છે નવું એના માટે એટલે તમે હા મારે તમે કઈ કામ કરતા હોય તો
એટલે જોકે હું તો કામ નથી કરતો. એટલે તમારે ઘર હોય એવી રીતે બનાવ છે ને
હા હ એવું જ બનાવવાનું છે કલે ટેબલ છે ને જો રૂમ બનાવવાનો હ બાર બાર એ રીતે આગળ સરી છે ઓહરી છે પતરા વારું જ આપડે કર
તે ઢાબા વાળું નહી બનાવું
ના ઢાબાવાળું નઈ બનાવુ ઓકાત નહી એટલે
બનાવવાનું છે સંડાસ બાથરૂમ અને હા રસોડું એ આંગણામાં આવું જોઈએ સમજ્યા ઓરી પછી રસોડું અને સંડાસ બાથરૂમ અને એક આગળ કોટ લેવાનો હોય જે ચોરસ એ રીતે કોટ લેવાનું
અચ્છા એટલે હું તો કામ નથી કરતો. પણ મારી પાસે કડિયા કોમ કરે છે એની માહિતી છે.
એવુ એમ
હ એથી તમને સસ્તું અને સારા કોમ કરી આલ છે જોકે એ અમારા કાકા જ છે તમે રા રાહુલભાઈ પ્રજાપતિ ન ઓળખો છો હા ઈરાજ ક કામ કરે છે
એમ તો
હા તમને કજાક તમેને ઇન્સ્ટાગ્રામ રલ જોઈ હશે ને
હા
તો તે ઓગણા રસે એટલી મસ્ત બનાવે છે ને કે ઓગણ રસી માટે પબ્લિક એમને જોડે રહે એટલી ડિઝઇન પાડે ને એમ અલગ કેન
બરાબર તો તો અમારે એમને જ ઓર્ડર આપે ો પડશે તે લાગે કામ સારું કરતા હોય એવું લાગે અને શું કઈ કિંમત વગેરે કઈ
કામ ચારું કર જ છે તે
એવું એમ બીજા જેવું કોઈ બગાડતા તો નથી ને એમ
ના ના આ તમાર બજેટ ફ્રેન્ડલી જ છે કેટલું તમાર બજેટ છે અંદાજ
મારું બજેટ છે પાંચ છ લાખનું સમજી લો
પાંચ છ લાખ તો હમણાં સર સરકારની યોજના
ના ના મારે કોઈ યોજના નહી જોતી હું પોતે સક્ષમ છું જે રૂમ બનાવવા માટે જે તમે ગરીબો ની વાત એ તો હાલ હાજર નથી તમને જેવું લાગતું હોય તમે એ લ છ જો હા હું તો પોતે સક્ષમ જ શું સમજો
વાત એવી નથી કે જે ગરીબો ગરીબો માટે નહી પણ મધ્યમ વર્ગ લોકો માટે જે સરકાર દ્વારા જે વાત સાચી પડે તમારે
હા તમારે જો કદાચ તમારે આવી કોઈ લાભ જોતો હોય તો મને કેજો કારણ કે કે હું આવા બધા કામ કરું છું કોય મધ્યમ વર્ગના તમે હોય અને તમારે લાભ જોઈતો હોય તો હું આપી દઈશ કેટલો લાભ જોએ તમારે દસ લાખનો સરકારી યોજના જો ઉભોરે સક્ષમ હુંજ જો આ બધા કામકાજ કરું છું તમારે ઘર બનાવો હોય તો બની આપુ છું તો હું તને કાગળ કરી આપીશ સમજયો
કયો વ્યવસાય કરો છો.
એ હવે તમને ક્યાય જરૂર નથી. પણ હું સાર વ્યવસાય કરું છું જો તમારે બનાવુ છે કે ઘર વગેરે બનાવુ છે જે સરકારી લાભ લેવો હોય તો મારો સપોર્ટ નહી આપું સલાહ આપીશ અને થોડોક સપ થોડોક સપોર્ટ તમને આપી દઈશ તમારે જો લાભ જોતુ હોય તો મને
તમે જો તમારા પૈસાનું ઘર બણાય આપ તા હોય તો મારે બનાવુ
ના મારા પૈસાનું શું કામ પણ હું મારા પૈસાનુ મારે ઘર બનાવાનો ભોગોઈ તમે કઈ રીતે બનાવે આપો બોલો નેનેટ તો ભાઈ મારા ભાઈબંધ મિત્ર નેને હા પણ મારી ભાઈ એટલા બધા પૈસા નહી કે હું બીજું એક ઘર બનાઈ કાડુ
તો તો તમે આ યોજનાનો લાભ કેમ નથી લેતા
ના હાલ જ લાભ લેવાની જરૂર તમારે છે. કારણ કે તમે જે પ્રમાણે વાત કરો છો એ પ્રમાણે લાગે છે કે તમે ટ્રેડર જ કારણ કે એ જ આટલા બધા ઘાટામાં પેહી જયા હોય બાકી કોઈનુ લાગતું નથી
ખેલી રહ્યા છો ટ્રેડિંગનું નામ લઈને
ના ના એવું નથી પણ તમારો જે વાત કરવાની રીતથી મને એવું લાગ્યું કે તમે કઈક
ટ્રેડિંગ ટ્રેડિંગ એક વફ તમને કોને કીધું.
એતો મને તમારી વાતચીત ઉપર લાગી ગઈ છે નથી તમે બીજે જ કરતા છો ત્યારે તમારી હાલત આવી થઇ શકે ત્યારે તમારી હાલત આવી થઈ શકે બાકી તો લાગતું જ નથી કારણ કે હા હું તો જે કરતો પ્રોફેશનલ કોર્સ કરું છું હું તો એની કઈ વાત મેખો તમારે ઘર બનાવાનું છે તમે
હા તો હું ઘર બનાવાની જ વાત કરતો હતો તો તમે બીજી વાત કેમ વચમાં લાવી તમે જારે હું ઘર બનાવવાની વાત કરતો તને સલાહ ચાલતો તો કે તાર પૈસા ની બાતત કઈ રીતે તે કરવી તો તમે ચ્યા ભણવાની વાત લાવી
ના મેં કોઈ ભણવાની લાવી જ નથી મેં તો ટ્રેડિંગ ની વાત લાવ એટલે એ તો જો આપડે ગરીબનોો જે લાભ ગરીબો હોય જો સાંભળો મારી વાત જો હું કેવું માણસ છું કે કોઈ હરામ નું લેતો નથી કે સર કઈ લાભનો લાભ પણ લેતો નથી હું ગરીબોને દાન કરું છું સમજ
માટે જે લાભ બનાવે તેનો ઉપયોગ તો તમારે કરવો પડે ને
પણ હું એવો એટલો બધો પણ નબળો હિંસા માણસ નથી કે મારે સરકારી લાભનોો ઉપયોગ કરવો પાઈ જો તમારે કરવો હોય તો હું તમને કું છું તમે મારો કોન્ટેક કરી શકો તમારે એ કોઈ તમારે લાભ લેવો છે એમ લાભ લેવો છે તો લાભ લેવા આવવું પડશે તમારે
તો તમારે ફોર્મ ક્યાં ભરવાનું મને કો ખાલી
હા એ તમે મારી પાસે ભરાઈ શકો છો તમારી જો જે જરૂરી ડોક્યુમેન્ટ હશે એ હું તમને વોટ્સઅપ કરી દઈશ
એ આપણે આ બધી વાત ફથી મૂકો તમે ઓર્ડર ની વાત કર તમારા ઘરના ઓર્ડર ની વાત કરો તમારે અમારે હવે કોઈ લાભ જોતો નથી અમારે તને ખાલી ઘર બના આપવાનું છે
હા બરાબર
હવે મારી પાસે જે કારીગર છે તેનો અનુભવ ખુબ વધારે દસ વર્ષથી દસ સ્ર નો અનુભવ છે તે કોના પાસે છે તે કોના તે કોના પાસે શી કેેલો ખબર છે તમને
ના એ તમારા પપ્પા પાસે
હા તમે સાચા બોલ્યા એ મારા હ તેમની પાસે શીખેલો છે
બરાબર તો તો લાગતો હશે કઈ ભૂલતો નહી જ કરતો હોય
હા થોડી કે ભૂલ નનીતા જો તમારે વર્ષ ના થાય ત તમારા ઘર બનાવવા વાળા વર્ શું કરે તે?
હા, એ તો અમને અનુભવ છે એટલે તમને કહીએ છેએ કે કેટલા વર્ષમાં થઇ જાય જો અમારે બે મહિનામાં કાર રૂપવું જોઈએ.
બે મહિના નહીં એક મહિના થાય છે મારા પપ્પા એ એક ઘર મોટું બનાવેલું છે, અહીયાંજ અમારાા કા-કાકાને. પંદર બાય પંદર નું એટલે એ ખાલી એક મહિનામાં ઘર ઉભું કરી નાસ્યું છે. હવે ખાલી પલાસ હા હવે ખાલી પલાસ ટતને ટાઈસું જ બાકી છે.
હા બરાબ તો તો કોળિયો લાગે. તમારો.
હા એ એ તેમને ભાળે ભાળી ને હું પણ શીખી ગયો છે કડીયાકમ.
તો તો તમે તમારી પેટી ન જે બિઝનેસ છે એ ચાલુ રાખી શકો છો. તમારા અંદર મને એવું
એટલે મારે પણ એવી ઈચછ એટલે મેં બી બી એ શા માટે લે કે મારા પપ્પો જે રીતે મહેનત કરે એ રીતે હું ડિગ્રીની મદદથી માહિતી મેળવીને તેને એક અહ નેક્સ્ટ લેવલે લઈ જઈ શકું આ બિઝનેસ ને.
હા, બરાબર બરાબર તમે આ કરી શકો છો. એવું મને એવું લાગે છે કે તમે તમારા પપ્પાનું જે ભવિષ્ય તમારું ઉજ્જવળ થઈ શકે છે. કારણ કે તમે વ બીબીલ તું જે તેનાથી તમે સક્સેસફુલ પરસન તો બની જશે.
હા બી બી એ લઈને હું ખાલી નોકરી માટે બી બી એ નથી દેતું. એક બિઝનેસ કરવા માટે બી બી એ લીધું છે તમને હમજન પડતી હોય તો તો બાકી હમજાવ બાકી ખબર નહી પડે.
ના મારે તમારે જેવું મગજ નથી કે જે ખબરદાર પડી જશે. પણ પડી જશે એટલી ગેરંટી છે. કારણ શું કાણ ઇલોન મસ અત્યારે ટ્રિલિયન બ ટ્રિલિનયર બની ગયા છે ખબર છે તમને
અચ્છા અચ્છા આપણે ઘરની વાત કરતા હતા તો જો તમારે ઘર હા તો તમારે ઘર જે ઉઊંચ કાલવાનું છે કે ઈટા માથે
હા ઉચક જ આપી દેવું છે એટલે કેટલા પૈસામાં ભણી છે હીરા
જો ઉંચકમાં તો જો તમાર બાર બાર બાર ન બે રૂમ પંદર ફૂટની ઓસરી પછી વીસ ફૂટ ન જો ઓગણું ઓગના રાશિ જોતી હશે અને એની ચહે જો બાર ફૂટ જે રાખવી હોય
હમ હમ
તો તને એ શણતર પલાસ્તર સાથે
ચણર પોલા સાથે ના ના તો તો ભાઈ રેવા દો ના તો તો રેવા દો અ ઓર્ડર કેન્સલ કરી દો
એસીી નેવ હજાર તમારા પણ તમારે તો તમારો સંબંધી સમજીને ઓછા કરશે
પણ એસી ન એવું જ આ તો તમે વાત કેવી કરી દીધી એમ
તો હો જ ન
બટાકા ખરીદવા ગયા ને સોના નો તમે ભાવ ગીધા છે સમજ એટલે આ તો કોઈ હા વાત સાચી છે તો તમે કેમ આવો ભાઈ પાવ કીતામને એમ
એટલે બટાકાનોો ભાવ એવો જ બટાકાનોો ભાવ એવો જ છે ને
ના અત્યારે બધું કઈ એટલો બધો ભાવ નથી કે સોના ના ભાવે વિેચાય સમજ એક તરફસે આલુ ડો ડાલો દૂસરી તરફ સોના નિકાલો આ વાક્ય કોઈ ક કીધું છે તમે સાંભળ્યુંશે આ એ પ્રમાણે પણ નથી કારણ કે આપણે ઘર બનાવાનું છે
ઘરે ઘર બનાવા જો તો સાંભળો સાંભળો જો તમે ઇંટો ઉપર રાખો એક એક ઢેબુ ચડાવવાનું તેની આજુબાજુ પ્લસ ના અઢાર રૂપિયા એક ઢેબુ ચડાવવાના
હમ હમ
જો તમે અઢાર કે વીસ રૂપિયા હ જો તમે પોહચ હજાર ઢેબા ચઢાવો પોહચ હજાર માટે તમારે ઘર બની જાય કમ્પ્લીટ તો પાંચ હજાર ગુણ્યા વીસ કરો તો કેટલો આવે એક લાખ રૂપિયા થઈ જાય
બરાબર તો એક એક લાખમાં તમે પૂરું ઘર બની આપો એમ
હા અમે એક લાખમાં પૂરું કમ્પ્લીટ ઘર બનાવી આપી તળિયા સુધી જો તમને એમ જો તમને ગમતું હોય તો કોન્ટેક્ટ કરજો અમારો
હા જરૂર જરૂર એક લાખ માં તો શું દસ હજાર માં એ તમે કેશો તો અમે કરીએ કોન્ટક
રાહુલ ભાઈ રાહુલ તે નોમ છે
હા જરૂર
એનો હું અમે ભીલડી સાઈડ છીએ
ના ના લોકેશન તમારા ઘરે કહો હું ભિલડી સાઈડ તો હું ભિલડી સાઈડ નો છું હું તમને ખબર છે પણ તમે કયા ઘરે છો એમ
હું તો હાલ બહાર ગયેલો છું
તો મારી વાત સાંભળો તમે મસ્ત આકાશમાં જોવો આકાશમાં જુઓ મસ્ત વાતાવરણ થયું છે અત્યારે આકાશમાં મસ્ત વાતાવરણ થયું છે જો વાદળો છે તો ચંદ્ર અને નાનું દેખાય છે એક પણ છે
હવા
એટલે આ આ જોઈને તમે એકદમ કુલ થઈ અને રિલેક્સ થઇ જાઓ ભલે ટ્રેડિંગ તમે લોસ કર ગમે ગમે તેટલું કર્યું એની ચિંતા મત કરો તમે તમારા તમે જો તમે ટેન્શન ફ્રી રશો તમે બધું કરી શકશો આમાં તમે ઓવર ટ્રેડિંગ કરી નાખો એટલે ભઈ તમાર લોસ ઘણું બધું થવાનું તમા કઈ અરે હું આપી શકું છું કારણ શું કારણ કે હું આવું કરતો જ નથી મને ખબર છે કાંટામાં તો પસી જવાના છીએ આપડણે
હા તો અમે ગયા તો તમારે સલાહ હાલવી નથી તમારે ઘરની વાત કરો
અચ્છા અમાર ઘર ન એવું અમાર ઘર તો કરવાનું છે
હા તો અમે જયારે જો તમને ઈચ્છા હોય તો અમને કોન્ટેક્ટ કરજો
કોન્ટેક્ટ કરવાની જરૂર છે જ નહીં કોન્ટેક્ટ કરી દીધો તમે તાર ક્યારે આવો છો બોલો કાલે આવતા હોય તો હું હા વોટ્સઅપી તો હું તમને સેન્ડ કરી દઈશ તમે આવી જ
હા તો અમે કાલે જ